હાલું
હા તમારો અવાજ નહી આવતો સાહેબ
હવે અવાજ આવે છે હા હા શું કરો
બસ આ જમીન બહાર બેઠા
એવું એમ બીજું કેવું ચાલે તમારે
બસ સારું ચાલે હાલ તો હમ બોલો બોલો કેવું છે વર્સાદ પાણી કે નહી પડતા
ના ના વરસાદ પાણી તો અત્યારે થોડું એવું વાતાવરણ હતું પણ આજ તો કઈ વરસાદ નથી આવ્યો કાલે થોડોક આવ્યો તો મસ્ત વરસાદ કાલે બપ સાંજના સમય એવો કઈ કળ
બફારો મારા
હા એ વાત સાચી બાબુ અને વરસાદ પડે ત્યાંના પછી
બપોરે કેવો ફાર મારતો એટલી ગરમી લાગતી હતી બપોરે
હમ ખુબ જ ગરમી લાગતી તી. વાત સાચી છે. અત્યારે ગરમી એવી પડે સે ન. વરસાદની જરૂર છે પણ એટલો બધો કઈ આવતો છે નહી એમ.
હમ હમ
બીજું કેવું ચાલે તમારે કો?
હા બોલો બોલો કોઈની બોલો તમે તમે કઈ નવા નવા જુના હમાચાર?
હા નવા જુના તો એ છે કે એક રિક્ષા વિશે તમારી પાસે માહિતી હોય. તો મને આપજો કઈ.
રિક્ષામાં કેવું ખબર હે બે બે ત્રણ જાતની આવ. ઇલેક્ટ્રિકલ આવ, પેટ્રોલવાળી આવ, ને ગેસવાળી પણ આવ.
બરાબર.
હવે તમારા મતે કઈ તમને લેવી છે એ પ્રમાણે મને કો.
એટલે મારે તો આમ તો ઇલેક્ટ્રિકનો જ વિચાર છે. પરંતુ તમે જાણકારી આપો કે પેટ્રોલમાં કેવું રહે છે પછી ડીઝલ આ પેલી ગેસવાળી, ઇલેક્ટ્રિકમાં અથવા ગેસવાળી રિક્ષામાં કેવું રહે ને ઇલેક્ટ્રિકમાં.
બજેટ સારું હોય ન તો સીએનજી કાતો ઈલેક્ટ્રિકલ લેવાય. પછી તમારે ફેમિલીને તમારે પૂછવું પડે.
હા એ તો વાત સાચી છે. અને કેટલા સુધી મલી જાય આપણને કોઈ રિક્ષા માહિતી આપો ને મને.
ઇલેક્ટ્રિકલ ચાર લાખ ચાર પાંચ લાખમાં પડે લોન સાથે. અને પેલી ત્રણ લાખમાં પડ.
હમ હમ હમ હમ બરાબર.
હા હા બરાબર. ને એમાં કઈ એવરેજ કેટલું આવતી હશે?
એવરેજ તો ચાલીસ પિતાલીસની આવ.
બરાબર હમ હમ.
ચાલીસ પિસ્તાલીસની એવરેજ આવ. એક મિનિટ હહ મારે એક કોલ આવ.
અચ્છા બરોબર. કઈ વાંધો નથી તમે વાત કરી લો. ત્યાં સુધી તો આગળ તો બસ બીજું તો કાઈ નહી હાલ તો પરીક્ષા જો ચાલી રહી છે ને પેપર પણ એવા ખરાબ જાય છે ને શું કર કરું એવું વિચારીએ.
કેમ ખરાબ જાય એટલે મહેનત બહેનત કરતા નથી કે શું?
ના ના મહેનત તો કરીએ પણ ર્તે તે પ્રમાણેનું પેપરમાં જ કઈ નહીં હોતું. આજે તો કેવું થયું કે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા ને બધ બધાં વિધાર્થીઓ એ એવું જ કીધું કે પેપર ખુબ જ હાર્ડ હતું એમ. એટલે કાઈક એવું પેપ પર નીકાળ્યું હશે ત્યારે.
હહ
તમારે કેવું ગયું તું પેપર આજ?
પેપર આજનું તો સાધું ગયું તું ઠીક ઠીક ગયુ તું પાસ થાય એવું.
હમ બરાબર અમારે તો પાસ થાવાનું લાગતું જ નથી આ વખતે તો. ગઈ વખતે તો થઈ ગયા માંડ માંડ પરંતુ આ વખતે તો ખુબ જ કાઠુ છે હા. એટી આવશે પછી કેવું કે તે સોલ્વ કરવું થોડુંક મુશ્કેલ પડી શકે છે. કારણ કે આપડે જે ભણ્યા છતાંય આપણને નથી આવડતું ને આપણે ફેલ થઈએ.
તો પેલું એટી તો વર્ષે આવ. એટલે આપડે ચોથા સેમમાં ચો થા સેમના એન્ડિંગમાં હશું ને તારે આપડે આવશે એક્ઝામ.
હમ હમ પરંતુ તે સોલ્વ થવી એ થોડુંક મુશ્કેલ લાગે છે પછી.
મુશ્કેલ લાગે ને પછી તીજી ચોથું સેમની એક્ઝામ ની આપવાની આપણે.
હા તેની સાથે સાથે રેડ અને આ ભોલી પણ જઈશું આપડે યાદ પણ રહેશે ને ત્યાં સુધી
ના ના ના અરે ના અરે બઉ બઉ કાટું કામ કરે
ખુબ જ કાટું કામ છે અત્યારે તો જોય પેપર જવા જઈ હ એવું તો મને લાગતુંય નથી કે મેં મારા જીવનમાં બીજું કોઈ પરીક્ષા આપી હોય આટલી બધી ટફ એમ
હમ
પરંતુ આ જે એક્ઝામ છે એ તો બહુ વખરી આવે છે.
હમ્મ.
મહેનત તો ઘણી બધી કરી કાલે પણ આખો દિવસ બસ મેથેમેટિક્સ ખૂબ કર્યું છતાંય પણ પેપર ઘણું બધું હાર્ડ આવ્યું એમ.
બઉ હાડ આવ્યું મહેનત કર છતાં પહિ હાડ જ આવે નીટ ના પેપર ફૂલ ઉટી જાય ને સાહેબ
વાત સાચી નીટ ના પેપર ફૂટી જાય પણ આપણા પેપર નથી ફૂટતા જુઓ
હ હ શું શું શું કઉ સાહેબ તને આવુ હ
હા કીધું નીટ ના પેપર ફૂટી જાય છે પરંતુ આપણી કોલેજ ના પેપર નથી ફૂટતા જુઓ કેવું છે હા. એ આઈ તાણ
એવું હે બોલો બોલો.
હમ્મ હમ્મ.
પેલુ તમે કઈ લાયા કે નઈ ઇલેક્ટ્રિક પેલું એક એક્ટીવા
હા એક્ટિવાનો તો બસ જો આજે સોમવાર થયો અને શું શુક્રવારે વિચાર છે જવાનો
ચા કણ
શુક્રવારે જવાનો વિચાર છે. કે આપણે પાટણમાં જ એક બાજુ પેલા મિત્રએ કીધું કે તે બાજુ છે શોરૂમ એક ઇલેક્ટ્રિક એક્ટિવાનો જ્યાં ચેતક અને હીરોની પણ બંને આજુબાજુમાં જ છે એટલે બંને મળે છે ત્યાં જઈને થોડીક પ્રાઇઝ વગેરે પૂછતાછ કરશું અને પછી લાવી દેવી છે શુક્રવારે જ
બરાબર તમારે લાબા નુ છે કે ઘર માટે
ના ના ઘર માટે જ લાવી છે.
બરોબર એટલે પાટણ નાખશો કે તમારા ડીસા ગોમડે
ના ના ગામડે જ લઈ જશુ બધું હા ત્યાં પણ જરૂર છે એક તો જો છે પરંતુ તેમાં મને એવું લાગે કે અત્યારે બદલવાની જરૂર છે એમ. ઇલેક્ટ્રિક એક તો છે પરંતુ હજી એવું લાગે છે કે બદલીને થોડી સારી લઈ લઈએ તો સારું રહે એમ એટલે એના માટે એમ કરવું છે.
એટલે પાટણ થી તમે લઈ જાશો.
હા હા પાટણ થી લઇ જશું વચમાં જો અમારે કેવું કે સંબંધીઓ ના ઘર છે. એટલે ત્યાં સુધી કે લગભગ ચાર્જિંગ કરવા મૂકીશું પાછી જવા દઈશુ એવી રીતે લઈ જશુ ઘરી ચલાવીને ચાલેન
તમે પાટામાં કઈ જગ્યાારો
પાટણમાં જો એ સરસ્વતી એરિયા છે જે સોસાયટી ટીબી ની આગળ હા હા બનસી ગાઠિયાવાડીની સામે
અન પેલી બનસી રાત્રે રાત રજવાડી ને વાય જઈ જુ માં તો પેલું ઘર કે બીજું ઘર
ના અમારું પેલું ઘર જ અ અમારું આવે છે.
ઉપર રો કે નીચે રો.
ના નીચે જ રહીએે છીએ.
તો ઉપર મકાન ભાડે આપયુ.
હા ભાડે આપેલું છે.
એવું છે.
હા.
શું શું આપો ભાડું
અત્યારે તો જુઓ પાટણમાં તો ભાડું ઘણું મૂઘુ છે એક રૂમના ચાર હજાર એટલા તો ચાલે જ છે.
હા.
એક હા રૂમને ર. સોડું નહિ બધું થઈ ચાર હજાર ભાડું હોય છે હમ્મ. હા.
બરાબર.
હમ્મ હમ્મ.
બલો તમે પછી ક વચ્ચે હમણાં કપડાં લાવવાનું કેતો લ લાવ કે નઈ? ચંપલ બંપલ.
ચંપલ ને તો નથી લાગ્યું કપડા લાવ્યા તા. જે આપણે પાટણમાંથી પણ હવે. અ જો બે શર્ટ લાવ્યા ત બીજા અત્યારે એક મને મારો મિત્ર છે. તેને પણ એક રીલ સેન્ડ કરી હતી કે જેમાં કોઈક કાર્ય જેપલું આવે ને ખટારો.
હમ્મ.
એ આઈસરમ
હા.
હા એમાં કંઈક નવા નવા અને પ્રકારના બધી બ્રાન્ડેડ કંપનીઓના શૂઝ જે આવી રહ્યા છે આપણે પાટણમાં.
કોડાબપા પારી પ્લોટમાં આવે છે મને રેલ શર આ મારામાં કોડાબ પારી પ્લોટ. હા જોયું છે તમ તો હું તમને લઈ જઈશ તમને શરું કરવા તો આવતા વતે અરે એક્ઝામ પડશે ને એટલે હા.
હા હા તો મારે બસ એવું વિચારતો. કે તું જતા હઈશુ ને જોઈશું પણ ખરા કઈક સારા સારા બુટ વગેરે હશે તો લાવ સુું એમ.
પછ કેમ્પસ ના સોર ઋદુમાં જવું તો કેમ્પસ ના સોર ઋદુ માં જઈશું. જોઓ તો જોઓ તો પ તમાં
ના ના એ નથી તે ના.
કેમ તમને ખાવા ઉપ ઉપર નહી.
ના એતો મને જાણ નથી એની તો.
આપડે પેલી એસપી ત એસપી હિન્દુસ્તાન નામ્યું. એની બાજુ ન જે કોમ્પ્લેક્સ છે ને એ ઈ કોમ્પ્લેક્સ માં હે.
હમ્મ હમ્મ બરાબર.
. પણ જો જો અ. . જો ચંપલ ભુટના ફેન. કણણી હારીએ પણ નહીં એટલો બધો માલ એના કરતા આપડે પા બાટા છે ને બાટા.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
બરાબર.
અને કાલ તો સાત સાત તો આ દીક છે ને તમને ખબર છે ક્રિકેટર માં કોક નો જન્મ દિવસ છે.
સાત તારિક.
હા સાત સાત ની ખબર મન્દ્રસિંહ ધોની હ
હા મને યાદ થ મને કબડ લાગ્યું જ હતું થાલા ફોર રીઝન સેવન નંબર હા હા મને એવો અંદાજ તો આવ્યો જ હતો કે ભાઈ ધોની સાહેબ જ હશે સાત સાત જે તમે કીધું ને હા તેના કારણે પછી મને કમ્પેર લાગ્યું કે જે ધોની સાહેબ નો હશે
જે ભાર ભારતનો ઉત નો કેપ્ટન હતો પૂર્વ ઉવો કેપ્ટન તરીકે ઓળખાતો મહેન્દ્રસિંહ ધોની એનુ તમે ખાલી સ્ટમ્પિંગ જુઓ તો સાહેબ એક નંબર સ્ટમ્પિંગ કરે
હા એ તો મેં જોયેલું છે ઘણી વખત
આંખ નો હલકારો આવે ને એવો ખાલી સ્ટમ્પિંગ કરે એરયો શે તમારો પગ ચૂકો ને એટલે વિકેટ
હમ હમ
અને એના રિવ્યુબ તમે નેવ ટકા ખા ખો હોતા જ નહી હાચા જ હોય હા તમે ખાલી ધોની જ પંગ સીએસકે માં આવતો આવતી સાલ હ લગભગ આવતો લાગતો નઈિ લગભગ રિટાયડ મે લેશે પછી પછી ખબર નહ કઈ નક્કી ના કેવાય
અત્યારે મેં લઈ લીધું છે કારણ કે તેની જાણતો નથી કરી પણ આ વખતે આઈપીએલમાંથી નતા આવ્યા રમવા
બધા એક સીઝન પણ્યા નતા પ્રેક્ટિસ સીઝન માં હતા પણ સીઝન માં નતા રમ્યા
હમ હમ
કેવું કેટીમાં પૈસા મળી રે એટલે વાંધો ના આવે એ એમની મેન જોટી તમને ખબર હશે ને સમેન્ટ તોની સિમેન્ટ સિમેન્ટ આપ આપડે યલો કલર ની થેલી લિ આવે ને
હ હા
તમે જાતા હશો રસ્તામાં જક બોર્ડ મારેલા હશે મોટા સિમી સિમેન્ટ ના પીળા કલર ની થેલી એ જ હોય
પછી વિરાટ કોહલી તમને ખબર જ હશે શમા જેના બેટ ઉપર લખેલું જ છે એમ આર એફ
હા એમારે હા તેની બે તેમના બેડ ઉપર પણ એ રીયેડ કરેલી હોય છે
ઊંચા મા ઊંચું ટાયર ની કંપની એ એમ આર એફ મોટા મા મોટી એમ આર એફ છે કેટ છે કેટમાં તો રો રમાં હ શસૈયર એરે પણ ત્રણ હ આાલ તમારા ધ્યાનમાં સચિન તેંદુલકર ગોડ ઓફ ક્રિકેટ
હું હ પ્રાનસુડિએ અએ
ગોર્ડ ઓફ ક્રિકેટ પછી વિરાટ કોહલી શુભંગ ગીલ અતાર ભવિવિષ્ય નો કેપ્ટન.
હમ હમ બરા
તમે એમ ગઈકાલે મેચ જોઈ હતી કે નતી જોઈ
ના ના કાલે તો મે કઈ જોયા જ નથી.
તો શ્રી જ સૈયર ની નસીબ ની હાર ત્રણ મેચ રીજયો-
એવું એમ કઈ મેચ ચાલુ છે અત્યારે-
ઈંગ્લેન્ડ આજ આજ તો નહી હવે ક્યા દ કાલે સાહેબ
એ કાલે-
હમ હવે એમને કેવું છે શ જીતવી હોય તો ત્રણ મેચ જીતવી પડે ટી ટ્વેન્ટી આઈ ન કર તો ડ્રો થાય મેચ ર તો તો ખાવા ઉપર પડે ને
હા હા હા તો એ
એટલે આલી મેચ તો વરસાદ ના કારણે રદ થઈ હતી બીજી મેચમાં બેટિંગનું પરફોર્મન્સ સારું હતું પણ બોલિંગમાં જેવું જોવું હોય એું પરફોર્મન્સું નહીં.
હમ હમ
પછી હારી ગયા અને તી બીજી મ જ કાલે હક- અમારે બીજી તમ તમને વાત તો કરી છે. કે ભાઈ સૂર્યવંશી ડે-